કેમ છો મજામાં?
હુ એકદમ મજામાં તમે કેમ છો.
બસ જો જલસા એકદમ.
ઘરે બધા કેમ મજામાં.
હા બધા એકદમ મજામાં તમે કયો.
બસ જો આ ટ્રીપનું પ્લાનિંગ કરતી હતી તો મેં કીધું પૂછી જઉું આપડણે કઈ જગ્યામાં જવું છે જગ્યા તો નક્કી કરીએ.
નહી પડતો
એસ તો આ વખતે તો એવું લાગે છે ક્યાંક જઈએ યાર કેટલા દિવસો થઈ ગયા આપણે કોઈ ફ્રેન્ડસ ભેગા નથી થયા.
ના ના આ વખતે પાક્કું પાક્કું પ્લાન કરીએ.
હમ્મ તમે કયો. તમને કઈ જગ્યામાં ફરવાની ઈચ્છા છે.
ઈચ્છા તો મતલબ હવે જોઈએ ને તો મને મનાલી જવું છે શિમલા બી જવું છે વૃંદાવન બી જવું છે.
હા વૃંદાવન ચાલે વૃંદાવન જો મોસ્ટ ઓફ બધાનું ડ્રીમ પ્લેસ છે વૃંદાવન.
હા એજ બહુ મજા આવે અને એ બાજુનું આપડે પૂરું આખું દિલ્લી વાળું જે રૂટ લઈએ ને તો એ બાજુ બહુ બધું છે હરિદ્વાર છે પછી ઋષિકેશ છે.
હા એ તો તમારી વાત એકદમ સાચી છે આપડે એવી કોઈ જગ્યા ગોઠવીએ તો બહ જ મજા આવે આપણે કેટલે આપણે પંદરેક જણા જેવા થશું.
હા એજ અને ટ્રેન નો સફર બી કેટલો મસ્ત મજા આવશે એમાં તો.
હા એજ તો મને તો અત્યારેથી જ વિચારીને એવું લાગે છે કે આપણે ક્યારે આ પ્લેન થાય અનેને ક્યારે જઈએ આપડે.
બહુ મજા આવશે અગર બેન આ વખતે સક્સેસ ફૂલ થાય તો.
પણ શું કેહેવાય આપણે નક્કી કરીએ હવે આજ રૂટ પર જવું છે એમ.
હા હું એજ તમને પૂછું છું કે બીજા બધાને બી એક વખત. પછી પૂર તમારી રીતે એકાદ બે જગ્યાઓ કહો હું મારી રીતે અગર અત્યારે વિચારું તો પછી આપડે ફાાઈનલ પરતી બધાને પૂછી જેવું બધાની પછી અનુળ કરતા.
હા વૃંદાવન તો મ બ મને પણ ચાલશે અને એક મેં વિચાર્યું છે ઓડિશા ઓડિશામાં જે જગન્નાથ મંદિર છે ને.
હા જગન્નાથપુરી.
હા એ પણ મંદિર જોવા લાયક છે.
હા મને તો મંદિરોનોને એ બધાનો બહુ જ શોખ છે તો મને તો બધી જ જગ્યાએ મજા આવશે એવી કોઈ બી જગ્યાએ.
હમ્મ એવું તો છે જ આપને ખાલી ક્યાંક ફરવા જવું છે આમ એમ થાય કે આપડે બધા ફ્રેન્ડસો જોડે જઈએ કે કેટલી બધી વાતો ભેગી થઈ ગઈ છે ગોશિપ આપડે કરીએે.
અરે આખા બહુ બધી છે મારી.
હ હા. મારું તો હવે પેટ દુખે છે ક્યારે એવું લાગે છે કે હું ગોસીબ બધા ને કહું તો મારું પેટ દુખવાનું મટી જાય.
એ જે સ્કૂલ ના પછી જેવું બધ. બધા અલગ અલગ જગ્યાએ થઈ ગયા બધાની કોલેજ અલગ અલગ અલગ તો પછી મેવાનું તો બહ મેળે જ નથી પડતો
સાચી વાત છે વચ્ચે મને રવિ ને ક્રિષ્ના મળ્યા તા બટ અત્યારે તો હવે કોઈ જ નથી મળતું બધા બિઝી થઈ ગયા છે પોત પોતાની લાઈફમાં
હા, કોઈની પાસે આવું લાઈક પ્રોપર ટાઈમ જ નથી એટલે આવું જ કંઈક આપણે ગોઠવું પડે કે જેનાથી બધા ફ્રેન્ડસ મળી શકીએ અને પ્રોપર ટાઈમ સ્પેન્ડ કરી શકીએ.
હા, મેમે રવિ ક્રિષ્નાને મયુર થીને એ લોકો થી વાત કરી હતી એ લોકોએ મને એમ કીધું કે તું અનેને હેતવી નક્કી કરી લો કે જે જગ્યાએ તમે લોકો કેતા હોય આપણેે એ જગ્યાએ જઈશું એમ.
બરાબર છે.
તો મેં કીધું સારું હું. આપડે નક્કી કરીએ કોઈ જગ્યા.
હા, પાકું-પાકું તમેં આપડે અને અત્યારથી આપડણે થોડું વેલ્યુ બી ડિસાઈડ કરવું પડશે કેમ કે અત્યારે પછી ટ્રેનમાં બુકિંગ કરાવવી પડશે ને પછી કન્ફર્મ થતા બી બહુ વાર લાગશે.
હા, અત્યારે તો ટ્રેનોમાં પણ ટિકિટ માણવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે.
એજ, અને પછી ત્યારે પાછું વેકેશન નો ટાઈમ હશે ને. તો બહુ વાંધો પડશે.
હા એ તો સાચી વાત છે. આપડે મન તો સાચે હજુ એમ થાય છે ક્યારે આપડણે ટિકિટ લઈએ ક્યારે આપણે જઈશું મન તો, અત્યારેથી બહ ખુશી થાય છે.
હા એજ, અને મારા ખ્યાલથી પેલી આપે આટલી મોટી ટ્રીપ થશે હે ને?
સાચી વાત છે આ તો કમસેે કમ આપણી સાત આઠ દિવસની ટ્રીપ હશે.
મારી લાઈફની સૌથી પહેલી આટલી મોટી ટ્રીપ થશે આ.
સાચી વાત સેમ હું પણ અત્યારે આટલી લાંબી ટ્રીપમાં હું ક્યારેય નથી ગઈ હા, સ્કૂલની ટ્રીપમાં બે દિવસ કે ત્રણ દિવસ બસ એનથી વધારે એકે ટ્રીપમાં નથી ગયા પહેલી વાર એવું થશે કે આપણે જાતે આમ આવી ટ્રીપમાં જઈશું એમ. કોઈ સ્કૂલ કે એવું કોઈ જ નહીં આપ આપડે આપડે ફ્રેન્ડ્સ ખાલી.
હા હું બી આવી રીતે ગઈ છું પણ કેવું કે ફેમિલી જોડે કેવી રીતે આવું ફ્રેન્ડસ જોડે જવાની અલગ જ મજા છે, તો એ આ વખત એક્સપિરિયન્સ કરવું છે.
એજ તો કેટલી મસ્તી કરીશ. તું મને તો વિચારીને, મેં તો હું તો હવે રીલ્સો ગોતીને રાખીશ આપડણે એટલી બધી રીલ્સો બનાવીશું ત્યાં.
પાકું રીલ બનાવીશું ગેમ્સ રમીશું બસ નવું-નવું ખાવા દઈશું કઈક ને કઈક.
હા, અને તને તો મોમોઝ બહુ ભાવે છે ને આપણે મોમોઝ બહુ ખાઈશું.
પાકુડન, મને તો બધું એજ વિચારો છેો કે જે જે જગ્યા જઈશું ને ત્યાંનું જે બી એકદમ ફેમસ આઈટમ હશે ને બધું જ ખાઈ લેવાનું.
હમમ, એક જગ્યા ન કઈ ફેમસ આઈટમ મૂકવી નહી.
હા એજ બધું
મ તો બહ જ એસાઇટમેન્ટ થ ક્યારે હશે, હ એ તો વધન તો અ્યા કરે હવે.
બ થાય બધું ખાવાનું કઈ ભાડ માં ડાટ અત્યારે ઘરે આવીઈને પાછી ડઇટ કરી લસુ બરે જઈએ એટલે ડઇટ મૂકી દેવાય.
હ, હો. પાકું. તો હવે એક વખત પ્રોપર પ્લેસ જોઈ લઈએ.
હ, અને પછી ત્યાં હોટલ આપણે બુકિંગ કરવી પડે, પછી ત્યાંથી આપણે અહિયાં ત્યાંથી આપણે ટ્રાવેલર્સ કરીશું કે પછી ટેક્સી માં જઈશું ઓલા બુક કરીશું એ બધું પણ આપણે જોવું પડશે. સે.
હા એટલે હું છે ને એવું વિ વિચારું છું કે મારા ને ધ્યાનમાં એક, આવી રીતે છે જે આવી રીતે બધું બુક કરી આપે આખું એ ટુર ને પેકેજસ ના અરેન્જ કરી આપે.
હા હા.
હા તો એ ઓળખીતા છે મારામાં તો હું વિચારું છું કે એમના જોડે વાત કરો તો આપણને બજેટમાં અને બધામાં થોડું થોડું પ્રોપર લાઈક રહેશે.
હા તો એ તો તું તમે વાત કરી જવો એ તો બહુ સારું કેહેવાય.
હા અને લાઈક ઓળખીતા જ છે એકદમ જાણીતા છે તો એ વાંધો નહી આવે.
ઓહ તો તો તમે વાત કરજો તો આપણે જે બી હોય આપણે જઈશું અને બધા એક જોડે આમ, જે ભલે આપણે ટ્રેનમાં જઈ કે ટ્રાવેલર્સમાં જઈ જેમાં બી જઈએ, પણ બધા જોડે આવીઈએ ને તો બહ જ મજા આવે.
હા એજ.
સારું તો તમે એનાથી વાત કરી લેજો પછી આપણેે, એ હોટલને બધું કરી આપશે આપને?
હા એટલે છે ને કેવું કે તમારે આખું એને એવી પેકેજ હશે એ લોકોનું પ્રોપર જે લાઈક જમવાનું હોય હોટલ હોય બધું જ બુક કરાવી આપશે. અને જે જે જગ્યા વગર હોય એમાં. તો એ બધી ઇન્ક્લુડ થઈ જાય કે આટલી આટલી જગ્યાઓ એ ફરા આવશે.
અચ્છા તો તો એકદમ સારું કેહેવાય તો તો આપણે કોઈ જગ્યાની અમુક જગ્યાની આપને ખબર પણ ના હોય પણ એ ત્યાંના જે ગાઈડ હોય એ આપને સરખું ગાઈડ કરી શકી ને
હા એટલે જ મેં વિચારતી હતી અને પછી અગર આપડે અલગથી બી જવું હોય તો એ રીતે બી છે મારી ઓળખીતામાં તો હ એ બી પૂછી લઈશ કે કઈ કઈ જગ્યા છે તો એ બી હેલ્પ રહેશે
હા તો તમારી વાત એકદમ સાચી છે તમે પૂછી લેજો પછી આપડે જગ્યા એક નક્કી કરીએ અને પછી બધા ત્યાં જઈએ
ઇવન. ને ઓનલાઈન બી બુ બધું શન મળી જશે આપણને.
હા એ તો છે ઓનલાઈન બી બધું મળી જાય અને કદાચ આપને આ ટ્ર બધા બધા બુકિંગ વાળા ના બી મળત તો આપણે જાતે કરી લેજ કેમ કે હવે આજકાલ ઓનલાઈનનું સારું થઈ ગયું છે આપણે અહીંયા બેઠા ત્યાંની બુકિંગ કરી શકીએ છે.
હા એજ ના.
એતો હવે ચલો એતો કરીશું આપણે.
હા હું એવું અરે હા યાર શોપિંગ તો કરવાની ને જવાનું. હોય તો
એ જ તો આપડું નક્કી થાય ને ક્યાં જવાનું છે તો આપડણે એ પ્રમાણે લઈ કદાચ કોક ધાર્મિક જગ્યા એટલે કોઈક મંદિર કે એવી જગ્યા જવાનું હશે ને તો આપણે કુર્તી કે એવું લઈશું. અને જો ક્યાંક બાર મનાલી કે શિમલા કે એવી જગ્યાએ જવાનું થયું તો આપ આપણે એવા ફોરેન ટાઈપના એવા કપડાં લઈશું
હા એ તો એવું જ ને જે જગ્યાએ જઈએ એ ટાઈપ ના કપડા પહેરવાના
હમ મને તો બહુ એક્સાઈટમેન્ટ થાય છે કેવો જલ્દી આપણેે નક્કી કરીએ જલ્દી જઈએ.
અને બઉુ જ બધા ફોટોસ ક્લિક કરવાના છે હું તો અત્યારે જ કઉ છું.
હા અને આપડણે હું તો રીલ્સો ગોતીને રાખીશ આપડે બધા રીલ્સો બનાવીશું બહુ બધી.
હા એકદમ આવું એકદમ મેમોરેબલ ટ્રીપ થઇ જવી જોઈએ આપડી.
સાચી વાત છે. એકદમ મેમોરેબલ ટ્રીપ કેવી મજા આવી જાય.
એકદમ યાદગાર રહેવી જોઈએ બસ.
હા એ તો છે.
તો હું છે ને એક કામ કરું. તો કે ઓડિશા વાળું તમે જે કીધું એ અને મારી રીતે આપણે વૃંદાવનને બધું વિચાર્યું તો એ બધાનું એવું બજેટને એ બધું કઢાવું તો આપણને થોડો ખ્યાલ રે કે કઈ રીતે છે ને બધું ટુર બી કેવું છે ઈવન પછી ટિકિટસ મળે છે કે નહી એ બધું જોવું પડે ને
હા હા એ તો સાચી વાત છે. આપણેે કરીએ હવે ચલો ને આપણે કોઈ એક જગ્યા નક્કી કરીશું બધાને જે યોગ્ય લાગતી હશે.
હા એવું હોય તો હું છે ને હમણાં ગ્રુપમાં પોલ નાખી દઉં છું ત્રણ ચાર જગ્યાનું પછી જેવું લોકો વધારે મેજોરિટીમાં હશે એ પ્રમાણે જોઈએ.
હા એ તો સાચી વાત છે એમ તો મેં ઓડિશાની વાત ક્રિષ્નાને એ લોકોને કરી હતી તો એ લોકો તો હા પાડતા હતા પણ મેં કીધું હું હેતવીને પૂછું હેતવી કઈ નવી જગ્યા આપતી હોય તો તો એ લોકો ક વાંધો નહી પેલા પૂછી જો પછી આપણે નક્કી કરીએ કોઈ એક જગ્યા નું એમ.
હા ઓકે વાંધો નહી તો હું છે ને ગ્રુપમાં હમણાં પોલ નાખી દઉં છું આપડા તો પછી જે બધા રિસ્પોન્ડ કરે એના પ્રમાણે આપણેે કઈક પછી નક્કી કરીએ
હા હા બરાબર છે એ તો.
હા અને એવું હોય તો પછી. હા પાકું. અને પછી એક વાર ડિસાઇડ થાય ને તો પછી તું આ અહીંયા તો આપડે શોપિંગ કરવા બે હો તો જોડે જઈશું.
હા બરાબર કોઈ એક જગ્યાનું નક્કી થાય એટલે આપણે બે જોડે જઈને શોપિંગ કરીશું બધી.
હ પાકું પાકું.
સારું ચાલ તો પછી મળીએ જલ્દી પ્લાનિંગ બનાવી લઈએ હવે.
હા હું જસ્ટ હમણાં જ પોલ નાખું છું ગ્રુપમાં પછી જોઈ લઈએ કે જે પ્રમાણે બધાનું વોટિંગ આવે છે તો એ એ જગ્યા પછી આપણે ફાાઈનલ રાખીએ.
હા હા સારું ચાલ બાય.